અવાજ આવે છે ભાઈ?
હા આવે છ
બોલો ભાઈ શું કરોહો?
બસ કઈ નઈ હવે, સમાચાર જોતો હતો. હમ્મ
ઓ
સમાચાર જોતો તો ન્યુઝ. હા ત્યારે કેવુંકે. ત્રવ વરસાદનું ચોમાસું ચાલુ થઈ ગયું છે, એટલે વરસાદની. અંદર ઘણી બધી જગ્યા્યા વંકેતર. ન્યુઝમાં સમાચારમાં હતું, સુરત વિશે.
હા. એ તો એ પેલું ગીરમાં હા કમ્પલેટ આવે છે. પેલું ગીરમાં સિંહનો આતંક મચીયો એ જબ્બર છે ન્યૂઝ.
એવું, શું થયું છે ત્યાં ગીર?
સિહ એટલે, એટલે આ ચોમાસું હે ને. સિંહો નો પ્રજનન કાળ હોય, તો અત્યારે જે સિંહ દર્શન હોય ને. એ બંધ રાખવામાં આવે છે.
રાષ્ટ્રીય ઉદન જેવો હોય છે બંધ કરવા, હમ્મ બરાબર.
ના, સફારી પાર્ક હોય ને જે, તે બંધ કરવામાં આવે છે. રાષ્ટ્રીય ઉદદન તો જોકે બંધજ હોય, એમાં કોઈ ને પરવાનગી ના હોય. પણ જે સિંહ દર્શન કરવા માટેનું હોય ને સફારી પાર્ક, એ બંધ કરવામાં આવહે ચોમાસા દરમિયાન. કેમ કે સિંહ નો પ્રજનન કાળ હોય, તો તઈ હેને એવું પણના. સફારી પાર્ક બંધ હતો, તો એ અમુક લોકો ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ગયા. અને જે. સિંહ હેને સિંહન જોડે પેલું મેટિંગ કરવા, એવું હતું. તયે કોકે અડપલા કર્યા છે સિંહને, તો પછી. એ એ લોકો ઉપર હુમલો કર્યો એમાંથી એક છોકરા એક એકવીસ વર્ષ નો હતો યુવાન. એને ફાડી ખાધો એમ. એટલે એમ તો જો કે એ સિંહ ની ભૂલ ના કેહેવાય, હા સિંહે ફાડી ખાધું એની ભૂલ ના કેહેવાય, કેમ કે એમના ગેરકાયદેસર એમના આ એમના એરિયામાં ના જવું જોઈએ. અને એમાં પણ એમના પ્રજનન કાળ દરમિયાન એમને ડિસ્ટર્બ કરે ને, એટલે મીન્સ કે ભૂલ તો પેલા આમની જ છે, એમાં સિંહ ની કોઈ ભૂલ નથી એમના ઈલા કામ જઈને એમના અડપલા કરે તો ભાઈ સિંહ છોડે ખો
ના છોડે
હા અને એના બેઝ આજે હલો
બોલો બોલો બોલો
આજે એટલે હું ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન કરું છું ને
હમ
તો આજે યુટ્યુબમાં વિડીયો જોતો હતો
હમ
એમાં પેલું જુનાગઢ માં હે ને ભરતી કાઢી છે અમને જે એમનો લાયકાત માટે તો દસ પાસે જ જોઈએ અને અન્ય લાયકાતમાં એવું જોઈએ કે તમને પશુઓ પછી વનસ્પતિ અને વન્ય જીવ પ્ર્યે તમા એનું એમના વિશે ખબર હોવી જોઈએ
હમ
અને શું કેવાય એમનું નોલેજ હોવું જોઈએ એમના વિશે બધી
બરાબર હમ
તો એનું ઉપ ભરતી પાડી પણ એટલે ત લોકો ઇન્ટરેસ્ટ હત કે એ પર ખાલી આપે અરજી કરવાની લગભગ પંદર સોળ હજાર પગાર અને એમાં કામ એવું કરવાનું કે ટ્રેકિંગ કરવાનું તો વિડીયો જોતો તો મને લાગ્યું હું અરજી કરું એમ કેમ કે હું ઘણા સમયથી ફોરેસ્ટની તૈયારી કરું છું તો મને લાગ્યું મારે લાયક લાયક જોબ છે પણ આ સમાચારમાં જોઉં છું સિહોનું બીહોનું તો પછી છેલ્લે એમને એવું કીધું કે કામ શું ખબર કે કામમાં એવું હે કે સિહ જે સિહ હોય ને એ સિહ નું ટ્રેકિંગ કરવાનું એમ એનું ઉપ નજર રાખવાની એટલે એનું એનું મુ્દે એનું એવું કરવાનું હ ટ્રેક કરવાનું મુદ્દે
સર્વધન કરવનું સર્વધન
હા તો પણ આ તો એક જાત નો આપડો જાન નો સોદો કરતા હોવું જ ને કેમ કે આપડે તો હજુ એટલા બધા એવું નહી ટ્રેન નહી તો પછી ત્યારે એમ સિંહો નો આતંક મચ્યો હ જુનાગઢમાં
હ એ વાત કઈ તમાર તો વ્યક્તિગત વાત છે ને આપડણે જવું ના જવું તો આપ આપણી મરજી છે
હા એ આપણા ઉપર રહ્યું એમ નહ પણ એમ નહી આ લોકો તો એજ કરે છે ને એમ
હમ
કેમ કે નવા લઈ નવા લોકો લઈ ને ખા સ્પેશિયલ ખાલી સિંહની ટકિંગ કરવા માટે તમને જોબ ઉપર રાખે એટલે એમાં થોડું મન પાછ શું પડી ગયું એમ કેમ કે પછી અત્યારે સિ સિંહ હમલો કરી દે તો આપડે એકદમ ડિફેન્સ આપડે ને આપણ કોઈ અનુભવ નહી એટલે જો ક એ રીતે લઈ ને ઇન્ટરવ્યુ લે પછી એમાં કોઈ એવું નહી ખાલી ડાયરેક્ટ ઇન્ટરવ્યુ લે સિલેક્ટ કરે
બરાબર
કોઈ એક્ઝામ બેેક્ઝામ નથી આપવાની મૌખિક ઇન્ટરવ્યુ લે એવું કઈ છે પેલા ઇન્ટરેસ્ટ હતો પણ કેવું થોડુંક આ સિંહોનું ખબરને
બરાબર
મન પાછું પડી જાય તો એ જોઈએ કેવું છે એમ ખાલી અનુભવ માટે તો અરજી કરીશ એમ
બરાબર
તમારું શું કેવું જવું જોઈએ આવી જોબમાં?
જોકે એક વાત કવ કે આ જે ભરતી પાડે છે. જે જે લોકો જાહેરાત કરી છે. એ લોકોને એ એક વાત ખાસ નોંધવી જોઈએ કે જો આ રીતે સિગ્નલ ટ્રેકિંગ કરવાનું હોય તો જે અત્યારે નહી ભરતી આપતી હોય છે બઉ ભરતી આપ હોય છે જેમ કે બે હજાર ચોવીસ ની અંદર જે ભરતી હતી ખાલી આસવીની ભરતી આ હતી અને પ્લસ એની અમે તૈયારી કરનાર લોકો અલગ નવ દસ લાખની આસપાસ
રાખો નિ
અત્યારે અત્યારે પણ એ લોકો જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં થોડા સમયની અંદર કે અમે ભરતી લઈશું. આ વથી પણ કદાચ વનપાલ અને બીટગાની બંને થઈને પાંચસો ની સમથી આસપાસ છે તો મારું કેવું એવું છે કે, તમારે આ આ જે ભરતી છે એમાં વધારો કરો જો આ ભરતીમાં વધારો કરશો તો જે વ્યક્તિ પસંદ થશે. હમ,
મારું માનવું એવું છે કે આ જો આ બધી એટલે એમ કમ્પ્લેટ એ પરમાણે હોય ને જેટલા જોતા હોય એટલા કર્મચારીઓ હોય ને તો આવી બધી ઘટનાઓ ના બને એમ છે એટલે કે હ ગેરકાયદેસર રીતે પેલા સફારી પાર્કમાં પહે ગયા તો એ કમ્પ્લીટ કમ્પ્લીટ લોકો અંયા ઉઊભા હોય પેલું પેટ્રોલિંગ કરતા હોય, જેટલા ઈલાકા તો કોઈ એ લોકો ગેરકાયદેસર રીતે જઈ જ ના હકત ને.
બરાબર વાત સાચી છે તમારી હ
કેમ કે કર્મચારીઓની સંખ્યા તો ઓછી હોય તો પછી બધે સા આખા અભયારણ્ય ને પછી આ જે આરક્ષિત ક્ષેત્રો હ તં સુધી કઈ થી પહોચી વળવાના એ અમુક લોકો ટ્રેકિંગમાં હોય અમુક લોકો કમ્પ્યુટર ઉપર હોય અમુક લોકો પે ્રોલિંગ કરતા એટલે પૂરતો ફોર્સ જ નહં એમની જોડે એમ વન વિભાગ જોડે.
તો એટલે એ લોકોને જગ્યામાં વધારો કરવો જોઈએ અને જે ટ્રેકિંગ માટે જે વ્યક્તિ નિમણૂક કરે એ વ્યક્તિ ભણેલો ગણેલો હોવો જોઈએ પ્લસ અનુભવ વાળો હોવો જોઈએ. તેથી કહીને શું ત્યાં તમે? ઓછી ઘટના બને અને કેવું કે સિંહ વિશે નોલેજ હોય, એટલું પણ એમનો ફાયદો રહે બીજું કે ત્યાં જે સ્થાનિક લોકો હોય એ એ લોકો લોકોને પણ એ લોકોને ભરતી કરવા જોઈએ તો મોટો ફાયદો એનો એ થશે કે જે જો સ્થાનિક જે લોકો હશે તો એ લોકોને સિંહ નું નોલેજ વધારે હશે, તો સર અવારન અવાર સિંહના કોન્ટેક્ટમાં આવતા રહેતા હશે જેથી કરીને વર્તન ખબર હશે લોકોને.
એ બધું તો તમારી સાચી હોત પણ એ માટે એક્ઝામ પાસ કરવી પડે એ બધું તો, આપણા હાથમાં નહીં પણ એટલું તો કહી શકાય કે તમે જગ્યાઓ વધારો એમ કેમ કે આટલા આટલા લોકો અવેલેબલ હોય હ ને એ કઈ કરી જ નહી શકતા એમ પર્યાવરણ માટે ઘણું બધું કરી શકાય પણ એના માટે એટલું લોકો હોવા જોઈએ એમ. ભરતી પ્રક્રિયા હોય ને એમાં વધારો જેથી બધાને પૂરતો એવું આપી શકે. હ હજાર બાળકો હોય બે શિક્ષક હોય, હલો હજાર બાળક હલો
હમ
વાત સાંભળો મારી હજાર બાળક હોય બે શિક્ષક હોય,
હમ
તો એક શું બનાવી શકવાના એમ બધાને પૂરેપૂરું સમજાઈી ના શકે અને એમના પૂરેપૂરું નોલેજ એમના ભલે બહ નોલેજ હોય પણ બધા સુધી તો નાદ પહોંચાડી શકને હજારે હજાર સુધી. એના માટે એક શિક્ષક થી લગભગ પચાસ છોકરો દ હોવા જોઈએ. તો એ પ્રમાણે આ ભરતી પ્રક્રિયામાં પણ એવું હોવું જોઈએ. કે ફોરેસ્ટ વિમાં વિભાગમાં. હા એરિયા પ્રમાણે હોવું જોઈએ પછી આવા જગ્યા ઓછી હોય ને કામ વધારે હોય તો પછી આવી લાપરવાહી જ થાય.
બરાબર બરાબર. અને બીજો મેં એક કિસ્સો જુનાગઢ નો સાંભળ્યો હ તો કે થોડા સમય પહેલા તો ગિરનાર પર્વત ની અંદર પ આપેલું શું કેવાય ચોમાસા ના લીધે બધા પરન પર્યટન સ્થળો એલા લોકો આવે છે પર્યટન લોકો પર્યટન સ્થળ છે એટલે લોકો આવે છે પ્રવાસે તો એક તેર વર્ષનું બાળક હતું એક તો એના ફેમિલી સાથે આવ્યું હતું. તો એ આગળ આગળ જતું હતું ને એનો સિંહ પકડી લ ગયો મેં આવા ન્યૂઝ સાંભળ્યા હતા. તો આ ન્યુઝ સાથે
હા એ વાત તમારી સાચી ન્યૂઝમાં આવેલું એ પણ એનું કારણ પણ આજ કેમ કે જો સિંહો ઉપર બરોબર ટ્રેકિંગ કરવામાં આવે તો એ એમને ખબર હોવી જોઈએ ને ક્યા માનવ વસાહત હૈ કઈ તો આ પેલું ગિરનાર ની તળેટી હે ત સિંહ આવ્યો તો એમને પેલા અલર્ટ કરવા જોઈએને બધાને પણ એટલી પૂરેપૂરા લોકો જ નહી જે કાં કામ કરવા જોઈએ વન્યજીવો અને પર્યાવરણ પ્રત્યે.
હમ હમ બરાબર. અને હું તો ઘણા સા ઘણા સમય થી સાંભળું છે કે જુનાગઢ ની અંદર હમણાં હમણાં કે ઘણા બધા લોકો પર સિંહો હુમલા કરે છે એમ. આજુબાજુના ગામડાની અંદર પણ અત્યારે બઉુ ભયજનક સ્થિતિ છે.
હા બરાબર છે તમારી વાર અત બે હાજાર પંદ પંદર થી બે હાજાર પચીસ ના દાયકામાં લગભગ સિત્તેર થી બોતેર ટકા સીવોની વસ્તી વધી છે. અત લગભગ આઠસો એકાણું જેટલી સિંહોની સંખ્યા છે. એટલે સિંહોની સંખ્યા માં વધારો થાય છે અને એનું શું રહેેવાનું ક્ષેત્ર નાનું પડવા માંડ્યું છે તો મારા ખ્યાલથી સિંહો ને બીજે સ્થળાંતરિત કરવા જોઈએ.
બરાબર જેથી કરીને એમને બહ મોટું નિવેસન તંત્ર મળી રહે અને બરાબર જેટલું મોટું નિવેશન તંત્ર હશે એ લોકો વધારે એમનું સંખ્યા વધશે તો એ પણ વાતો નહીં આવે અને
હમ અત્યારે અહી સંખ્યા વધે છે ને તો ચિત હ પછી હરણ છે કાળિયાર છે એમની સંખ્યા માં ઘટાડો થઈ રહ્યો છે. છે અને સિંહો ની સંખ્યામાં વધારો થયો. તો આપણું નિવાસન તંત્ર જેવું જળવાય નહી રહેતું એમ બરોબર
બરાબર. હા એટલે નિવાસન તંત્ર મોટું હોવું જોઈએ અને સૌરાષ્ટ્રની અંદર બધા અલગ અલગ એરિયામાં કદાચ અનુકૂળ વાતાવરણ તો હશે જ તે સિંહ માટે. તો અલગ અલગ જિલ્લાઓમાં મોકલવા જોઈએ હા હા. હા ઓકે ઓકે.
બરો બરાબરને થોડુંક કામ છે.